કેમ છો તમે? મજામાં છો? ઘરે બધા સારા છે?
હઅ સારું છે. તમે કેમ છો? તમે મજામાં છો ને, તમારી તબિયત સારી છે ને, તમારા સાસુ સસરા ઘરમાં બધા મજામાં છે ને, શું કેવો શું ચાલે છે જઈમાં તમે?
હા સારું છે. જમીને પરવારી હવે તો કઈ કામ જ નથી ને અમારી તો જે રેસ્ટોરન્ટ હતી હોટલ એ તો બંધ થઈ ગઈ ને કારણ કે અહ ગેસ મલતો નથી. એલ પી જી સિલિન્ડર ના ભૂલા કા મલે છે. આ જો હી આ બધું અમેરિકા વાળા ને ઈરાન વાળા એ તો શું બધું માંડ્યું છે, તેના લીધે આપડા ભારત પર તો કેટલી ખરાબ અસર પડે છે. આજે બે દિવસ થઈ ગયા અમારી હોટલ બંધ છે. હવે દિવસની કેટલી રોજી ચાઈલી આજે અમારે તો દરરોજ સાંજે તો એટલું બધું અહ કસ્ટમર આવતા હતા અને એટલું બધું અમને વકરો થતો હતો હવે આજે બે દિવસ થી તો હું ઘરે જ છું કઈ કામ ધંધો છે નહી. હવે ઘરમાં ધારો કે હું એ લોકોને આપીને બધું પૂરું પાડું તો પછી ઘરમાં મને જયારે ગેસની જરૂર પડે એલ પી જી સિલિન્ડર ની તો ત્યારે તો મને મળવાનું નથી કારણ કે એમાં બી એ લોકોએ તો કહી દીધું કે ત્રીસ દિવસમાં એક જ બૂલો મળશે. શું કેવું તમારું? તમને બી કઈ થીયું હશે ને?
હા જવા દો ની મેં તમને શું કેહું કે શું વાત કરું કઈ હમણે તું જોઈ શકે છે કે આટલી બધી અહ મોંઘવારી બી વધી ગઈ છે એલ પી જી ગેસ બી તમે પૈસા આપીને ચાર ચાર થી પાંચ હજાર રૂ પિયા થઈ ગયા ગેસ ના. તો મેં કેવી રીતે કરું ધારો કે તમારો પગાર જ વીસ હજાર રૂપિયા હશે તો મેં એલપીજી ગેસ ચાર હજાર પાંચ હજાર નું ક્યાંથી લાવવા ને બીજું એ કે મારા હસબન્ડ ના કંપનીમાં બી આટલું બધું અહ ઇફેક્ટ આવ્યું છે કે એ લોક બધું ગેસ પર જ ચાલતું હતું. હમણે ગેસ જ બંધ છે તો એ લોકોની કંપની બંધ કરવા પડી છે તો અહ મારા હસબન્ડ ઘરે જ બેસ્યા છે શું કરું હમણે ને બધા વર્કર્સ બી અહ જતા રહ્યા એ લોકોને જેમ તેમ લી તેલા હતા અને હમણે પાછા આ કંપની બંધ થવાનો વારો આવ્યો છે તો મારે તો મેં કેમ ને મને તો બહુ જ ટેન્શન છે. ને બીજું એ કે અહ મારી ઘરે બી એક સિલિન્ડર હતો હમણા પચીસ દિવસ ચાલો હમણે મારે બીજ બુક કરાવવાનું છે. ને જલ્દી આવી જાય તો સારું ને તો પછી મારે તો કેમ ને મારે બહાર અહ વાળામાં ચૂલો બનાવીને ચૂલા પર જ રાંધવા પડવાનું છે. એ બધા પ જે પેલે ના દિવસ છે તે પાછા ચકા થવાના છે લાગે શું કહેવાનું આનું તમારું?
હા, એજ ને આ જોવુંની કારણ કે છે ને અત્યારે એવું જ થયું ને કે આ એલ પી જી સિલિન્ડર નો બી પ્રોબ્લેમ છે મળતો નથી બીજું કે પેટ્રોલ ડીઝલ ના ભાવ ભી એટલા બધા ઉચકાઈ ગયા છે અને એમાં બી અત્યારે મારા હસબન્ડને તો કહી દીધું કે તમે વર્ક ફ્રોમ હોમ જ લેવાનું એમ કરીને એટલે કારણ કે એમ કે કે તમે જોબ પર આવો અને બધું થાય અને પેટ્રોલ અહ ડીઝલ ની જરૂર પડે તો પછી તમને કેવી રીતે મળે કારણ કે પે તે દિવસે પેટ્રોલ પંપ પર ગયા તો પેટ્રોલ મોંઘું હતું જાણે તો આ બી ભરાયું તો ખરું પણ હવે અહ હમ્મ એટલું પેટ્રોલ બી ચાલવું જોઈય ને કેટલા દિવસ ચાલવાનું. અમે રોજ આંટો મારવા જતા હતા રાત્રે હવે એ આંટો મારવાનુંને બધું તો બંધ જ થઈ ગયું પણ પેટ્રોલ ના ભાવ બી એટલા બધા વધી ગયા કે આપણાથી પુરાવાય તેવું જ નથી બીજું કે હવે તે દિવસે ગયા મોંઘુ તો મોંઘું વી ચાર્યું કે ચ પેટ્રોલ તો પુરાું નોકરીએ તો જવું જ પડશે એમ કરીને. તો અહ ગયા તો પેટ્રોલ પંપ વાળાએ ના પાડી દીધી કે અમે આટલાનું જ પેટ્રોલ અહ આપશુ એનથી વધારે અમે બીજાનું પેટ્રોલ નથી આપવાના એમ કરીને. તો વળી પૂછું કે કેમ તેમ કે કે આખા દેશમાં જ પેટ્રોલ ઓછું છે તો પછી, તમને કેવી રીતે આપીએ એમ કરીને, એટલે જો ન આ બધું, એ લોકો તો એમ કીધું કે આપણી પાસે આટલું અમુક દિવસ ચાલે તેટલું જ પેટ્રોલ છે, અને બીજા બધાને બી આપવાનું એટલે પછી એમ કે તમારે નહી કરવાનું એમ કરીને, તો વળી વિચાર્યું કે રિક્ષામાં જાય, તો રી્ષા વાળા બી કેટલા પૈસા બધા બોલવા માંડા કે ગમે તેમ બધા ભાવ લે એમ કરીને એમ આ તો જે કોરોનામાં હતું ને તેવું જ બધું ચાલવા માંડું તેવું જ બધું થવા માંડું, એટલે તો એટલો બધો હવે તો ત્રાસ આવી ગયો છે ને કે આ લોકો બંધ કરે તો સારું એમ કરીને, નિર્દોષ લોકોને દુઃખી કરે છે આ લોકો બીજું કઈ નથી આમાં તો શું કેવું તમારું.
એકદમ સાચી વાત છે તમારી મેં તો કેવું ને, પેટ્રોલ નો ભાવ બી આટલો બધો વધી ગયો છે, કે શું કેવ એમ હમણે તો મને લાગે આપડે પેલા જુના દિવસ પાછા તાજા થવાના છે, થોડાક દિવસ. જો આવું જ ચાલુ રહ્યું તો, પાછી પેલી જે બેલગાડી હતી કે બલ પર તમે સવારી કરતા, ને ઘોડા પર સવારી કરતા એવા દિવસ ચાલુ થવાના છે એવું જોવું જ લાગતું છે, કેમર આ વોર જો કન્ટિન્યુઅસલી ચાલુ થયો. તો આખા આપણા ઈન્ડિયા પર તો બહુ મોટો ઇફેક્ટ થવાનો જ છે, ને ઇવન બીજા દેશ પર તો એ બી ઇફેક્ટ થશે જ, કેમ ખબર આ આખા આખા વર્લ્ડમાં જ ઇફેક્ટ થશે આની, કેમ ખબર તમે પેટ્રોલ પર તમારી ગાડી ચાલે છે. ને ખાવાનું એલ પી જી ગેસ પર થાય છે, એનો જ પુરવઠો જો ઓછો પડી જશે તો તમે ખાશો શું ને તમારે બહાર બી નીકળવું કેવી રીતે પડશે, મને તોવું લાગે કે કોઈ વાર એમ થાય કે કઈ લોકડાઉન તો નહી થઈ જાય. કે હમણા તું જોઈ શકે છે ને મારા નણંદ ના બેવ છોકરા છે ને એને બેંગ્લોર મૂકેલા હતા, તો મેં ત્યાની વાત કરું ને તો ત્યાં તો એ લોકોને કહી દીધું છે કે ભાઈ તમે ઘરથી ભણો, ઓનલાઈન ક્લાસીસ થશે, કે હોસ્ટેલમાં તમારે આવવાનું નથી, કે ખર હોસ્ટેલમાં હોસ્ટેલ બી જે ખાવાનું છે, એ એલ પી જી ગેસ પર બનાવતા હતા, તો એ ગેસ ના બોલા પતી ગયા છે, તે લોકો ગેસ બી સેના પર જે શાક રોટલી જે બી બનાવતા હોય તે સેના પર બનાવશે, એટલે એ લોકોને તો અહી એ લોકો આવી ગયા છે ઘરે, તો હમ એ લોકોના બી હમ ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, તો આવી રીતે જો ઓનલાઈન ક્લાસ ચાલશે તો સ્ટુડન્ટસ નું બી તું જોઈ શકે છે ને. બહુ બધું નુકસાન થાય છે, કેમ ખબર આપણે જે ઓનલાઈનમાં ભણાવે તે ઓફલાઈનમાં, એમાં બહુ ડિફરન્ટ છે, ને આ તો બહુ અઘરું થવાનું છે, ને બહુ બહ ખરાબ કન્ડિશન થવાની છે, બીજું એ કેરે હસબન્ડ ના કંપનીમાં બી, જે પ્લાસ્ટિક નો ભાવ છે ને એ બી આટલો બધો વધી ગયો છે કે પ્રોડક્શન કેવી રીતે કરશે ને, એ બી બહુ ટેન્શનમાં છે એનું તો એ લોકોની બી આટલી બધી મીટિંગ થાય છે, ત્યાં પ્લાસ્ટિકમાં જે બનાવે છે ને, એ વેસ્ટ બી તથી જ આવતું હતું, તો એ બી જો આવશે જ નહી ને આટલો બધો ભાવ હશે. તો પછી બોટલ્સ બી કેવી રીતે બનશે, તો આ તો બહુ ઇફેક્ટ થવાનો છે ઇકોનોમિકલી ને. ફાઈનાન્શિયલી બી આખા ભારત પર ને બી બીજા દેશો પર બી, શું કેવું છે તમારું.
હા એજ નહી જોવું નહ હવે અમે બી પૈસા બધા બચાવીને મુકેલા હતા, હવે બધા પૈસા આપડા સ્ટોક માર્કેટમાં હોય બેંકની ડિપોઝીટમાં હોય હવે બેંક વાળા તો ડિપોઝિટ લેવા દેતા નથી કારણ કે બેંક પાસે બી પૈસા નથી ને, તો એ લોકો પૈસા કેવી રીતે આપે. આપે એ ટી એમ માંથી વિડ્રો બી કરીએ પણ એ લોકો અમુક જ રકમ આપે છે જેમ કોવિડમાં કરેલું હતું ને કે અમુક જ રકમ તમે, ઉપાડી શકો છો એનથી વધારે રકમ તમે નહી ઉપાડી શકો, તેવું કર્યું જાણે, અને સ્ટોક માર્કેટમાં બી અમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડ માં ને એ બધામાં હતા તો વિચાર કર્યો, કે જાણે લાણી એમાંથી ઉપાડું અને પછી ઘર ચાલે. એટલું તો કરવું એમ કરીને, પણ ઉપાડવા ગઈ તો જોયું તો તેમાં બી તો બધી મંદી આવી ગઈ અને એટલું બધું માર્કેટ પડી ગયું, કે એના લીધે તો અ વાત જ શું કરવી એમ કરીને રોજ. નુ પંદરસો પંદરસો પોઈન્ટ માર્કેટ તૂટે છે અને એટલું બધું આમ ખરાબ પરિ એ થઈ ગયુ છે કે એના લીધે એ બધા મ્યુચુઅલ ફંડના ભાવ સોના ના ભાવ. ચાંદી ના ભાવ બ બધું જ તૂટી ગીયું છે. હવે સોનું બી છે ઘરે થોડુંક એક તો સોનું મોૂઘું તે આપડા થી તો પેલી વાત તો લેવાય જ નહી તો વિચાર્યું કે ચાલ કઈ વાં ધોની પણ ખાવા માટે તો આપને પૈસા જો ને એમ ક ને વળી સોનું વેચવા બી ગઈ તો એટલું બધો ઓછો ભાવ કેવા માંડયા જયારે લેવા ગયેલા હતા દિવાળીમાં ત્યારે તો કેટલો બધો ભાવ અને અત્યારે તો જો એકદમ ઓછો ભાવ તેજ વસ્તુ ચાંદી સાથે બી થયું ચાંદી એટલું બધું ઉચકાયેલું હતું અને અત્યારે લેવા વેચવા ગઈ તો ના પાડે એમ કે કે આટલા જ ભાવ આપીએ એમ કરીને એટલે તો આ તો બ બધું જ પાણીમાં જતું ચાલયુ એમ કરીને એટલે તો એટલું ખરાબ આ હાલત કરી નાખી છે તો હવે તો માણસ ખાવાનો શું એમ કરીને તમે જો અને બીજા બધા તો કેટલું મોંઘવારી વધારતા ચાલયા સ્કૂલ ની ફીસ વધી ગઈ બસની ફી વધી ગઈ અને અમ એ લોકો તો કે કે તમારે આ રીતે કરવાનું તે રીતે કરવાનું બીજું કે આ વાતાવરણ બી કે કેટલું ખરાબ થવા માંડયુ બધું ખાવાનું બી કેટલું મોંઘું થઈ ગયું અત્યારે તો રાજકોટમાં તો વરસાદ પડ્યો તો અનાજ પાણી મરી મસાલા બધો જ મોંઘુ થઈ જવાનું આતો એટલે એટલું ખરાબ પરિસ્થિતિ આવીને ઉભી રહેવાની છે કે ખબર નથી પડવાની અને બીજું કે આમાં તો ઇન્ડિયા કેવી રીતે બહાર આવવાનું, શું કેવું તમારું?
બરાબર જ છે જવા દેની, મારા નંદોય બી છે ને બાર જ છે એ બેરીનમાં છે, એ લોકો એ બી ટ્રાય કરતા છે, આ વૉરના લીધે કે મેં અહીંયા ઈન્ડિયામાં આવી જાઉ તો જરા સેફ થઈ જાાવ એમ ખબર ત્યાં તો કેવું કે ગમે ત્યારે પેલું એલાર્મ વાગે છે, ને બોમ્બ ફૂટતા ફૂટ્યા કરતા છે. ત્યા તો કેવું અરે વચ્ચે બી મેં ફોન કર્યો તેમ કે કે અમારે અહીંયા તો દિવાળી ચાલેને, તમારે અહીયાં તો હોળી ચાલે મેં કીધું, હું કરવાના મેં કીધું હમ એ લોકો ના તો કેવું કે ત્યાં કેવું તમે ત્યારે બોમ્બ ફૂટે, અલાર્મ વાગે મોબાઈલમાં તો એ અલાર્મ વાગે તે સમજી જવાનું કે સેફ જગ્યા પર તમારે જતું રહેવાનું, કેમ ખબર એ અલાર્મ એટલે બોમ્બ આવ્યો છે, તમારા એરિયામાં એનું અલાર્મ વાગે તો મેં કીધું છે કે તમે ભાઈ જે બી ફ અહ ફોર્મેલિટી છે અહિયાં આવવાની તે કમ્પ્લીટ કરીને નાખો કે જારે બી તમને ચાન્સ મળે તો તમે અહં આવ્યા કરજો, તો કઈ નઈ આપડે પાછા મળશું બીજા કોઈ ટોપિક પર વાત કરવા માટે, ઓકે, ચાલો બાય હાને.
ચલો આવજો, બાય.